હાલો.
હલો.
હેલો હા સંભળાયો ને હા હા સભળાય છે. મારો અવાજ આવી રહ્યો છે? નમસ્કાર મજામાં હો
તો આજે આપણે નદી વિષય ઉપર વાત કરીએ.
હા હા કેમ નઈ મજા આવશે.
હા. કે નદીઓ વગર જે છે આપણે જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. કેમ કે પૃથ્વી પરનું જે જીવન જે છે એ પાણી ઉપર આધારિત છે. કે જે પાણી આપણને નદીઓ એ મીઠા પાણીનો સ્ત્રોત જે છે માનવામાં આવે છે. એટલે નદીઓ જે છે એ ખુબ જ જરૂરી છે કેમ કે નદી વગર આપણું જીવન જ સત ક્યાં નથી એમ
હા હા નદીઓ તો બહુ જ ઉપયોગી છે આપણને કારણ કે આખા ગામનું પાણી જે છે. એ જે ગામમાં નદી ન હોય તો બધી જ જગ્યા એ ફેલાતું હોય છે. પરંતુ જે ગામમાં નદી હોય છે તો એક જ રસ્તે જતું હોય છે. કે નદી નદી માં બધું નીકળી જતું હોય છે એટલે ગામ લોકો ને કોઈ પણ પ્રકારની એની ઈજા થતી નથી હોતી.
પૃથ્વી પર જીવન આ જીવન જે છે એ પાણી પર જ આધારિત રાખતું હોય છે. એટલે નદીનો માત્ર પાણીનો પ્રવાહ જ નથી પરંતુ લાખ ખું લોકોનું જીવન પણ માનવામાં આવે છે એટલે જો આપણે જોઈએ તો કે નદી ક્યાંથી શરૂઆત થતી હોય છે તો કે મોટાભાગની નદીઓ જે છે હિમાલયના બરફ છે ઝરણા છે અથવા ભારે વરસાદથી જ ઉદભવ થતો હોય છે. અને પછી જે છે નાના નાના પ્રવાહો મળી પડીને એક મોટી નદી બની જતી હોય છે. એટલે પછી તે લાંબો પ્રવાસ કરીએ ને આખા સમુદ્રમાં મળતી હોય છે.
હા હા. નદીમાં જોકે જયાં જોઈએ તો આપડે ત્યાં વરસાદ ન જ લગભગ પાણી નીકળતું હોય છે અથવા બરફનું એટલે નદીમાં એમ થાય કે મીઠાં પાણીનો જ કેમ સ્ત્રોત હોય એમ નદી શું? માં જનજીવન આધારિત હોય છે અને એ આપન ને શું આપે છે મી મીઠું પાણી આપે છે.
હા અને આખી સફરમાં જે નદી જે છે એ ઘણાં ગામોમાં અને શહેરોમાં પણ પાણી આપતી આવે છે.
હા હા. જો આપડા વિસ્તારમાં ગમે ત્યાં નદી હોય તો આપન ને એમ થાય. કે નદી હોય તો આપડે પાણી દારમાં છે. કે કુવામાં છે જરાય ઘટવાની શક્યતા રહેેતી નથી કારણ કે નદી થી આપડા દાળ મા કળિયા છે એ આપડે સરસ બની જતા હોય છે એટલે એમ કે પાણી ખૂટતું નથી હોતું. પાણીનો સ્ત્રોત એકદમ વહ્યા કરે છે ઝરણાને કોયડે જો આપડે વાર કે કુવા કે વાવીએ ને ત્યારે જમીનમાં એટલી આપણને નદી ઉપયોગી છે.
હા અને એમાં પણ ઘણી બધી પ્રકારની જે છે નદીઓમાં આપણે જોવા મળતી હોય છે જેમકે જે કે ગંગા છે યમુના છે બ્રહ્મપુત્ર ત્રણ નર્મદા. તાપી ગોદાવરી કૃષ્ણા કાવેરી જેવી ઘણી બધી નદીઓ જે છે. ઓળખાય છે એમાં પણ જે શેત્રુંજી બનાસ નદી ભાદર નદી એ પણ ખૂબ જ સારી એવી નદીઓ જે છે એ આપણા ભારત દેશમાં આવેલી છે તો નર્મદા વિશે તમે ઘણી બધી વાર સાંભળવા મળ્યું હશે બરાબર ને
હા હા. નર્મદા અ વિશે આપણને ઘણું જાણવા મળે એવું છે કે ઘણા માણસોને પાણી પીવાનું મળી રહે છે કારણ કે નર્મદામાંથી કેનાલ માટે પાણી છોડવામાં આવે છે અથ એટલે પિયત માટે પણ ઉપયોગી છે એટલે ખેતી માટે પણ ઉપયોગ થાય છે. અને લોકો મીઠા પાણીનો ઉપયોગ આપણેે પીવા માટે પણ જનજીવન એટલે કે લોકજીવન માટે પણ ઉપયોગી છે.
હા અને એમાં પણ નદી જે છે એ ખેડૂતો માટે તો આશીર્વાદ માનવામાં આવે છે. કેમકે જો જો નદી જ ન હોય તો ખેતી કરવી પણ ખુબ જ મુશ્કેલ બની જતી હોય છે. એટલે નદીઓ જે છે એ ખૂબ જ જરૂરી છે એમ ખેડૂત ડુતો હોય કે પછી ગમે તે વ્યક્તિ હોય બધા માટે નદી જે છે એ ઉપયોગી જ છે એમ
નદી તો એ જો જ્યાં નદી કાંઠે આપણે પેલા ના માણસો છે પેલા ડં કી ને આ તે ઓછું હતું અથવા તો મીઠું પાણી જેને પીવું હોય. એ લોકો નદીના કાંઠા પર જઈને નાનો સરખો વીરડો ગાડે તો પણ એમાંથી પાણી નીકળતું હોય છે અને એનો ઉલેચી ઉલેચી અને મીઠું પાણી સરસ બનાવી તાજું તેલ જેવું પાણી બનાવી અને એ લોકો હમ બેડું ભરી આવી અને ગોરા પણ ભરતા હોય છે આવી રીતના એનો પીવામાં પણ ઉપયોગ થતો હોય છે.
અને અમુક ડેમ પણ જે છે એ નદીઓ ઉપર જ બનાવવામાં આવતા હોય છે. કેમકે ડેમથી જે છે પાણીનો સંગ્રહ થતો હોય છે. અને વીજળી પણ ઉત્પાદન કરી શકાય છે એટલે સિંચાઈ માટે પણ ઉપયોગી થઈ હોય છે. એટલે ક્યારેક ડેમના કારણે પણ આખા ગામ જે છે એ પાણી ગામો જે છે પાણીમાં ડૂબી જતા હોય છે. એટલે ક્યારેક એવું થતું હોય કે પાણીનો ખુબ જ પ્રવાહ વધી ગયો હોય ત્યારે જે ડેમ હોય છે એનું હ જે ઈ ટૂટી જ તું હોય છે કે જેના કારણે આખા ગામ જે છે એ પાણીમાં ડૂબી જતા હોય છે એટલે વિકાસ સાથે લોકોના પુનવર્સનનું પણ જે છે એ ધ્યાન રાખ વુ જરૂરી બનતું હોય છે એમ.
હા હા ઘણી વાર તો ઓ ઘડીક આપણે જોઈએ છીએ ક્યાંક ક્યાંક તો આપડે એવું સાંભળવા મળે છે. કે આભ ફાઇટું અથવા તો એમ થાય છે કે વાદળ ફાઇટું પણ ત્યારે એવી પોઝિશન હોય છે. કે ડેમના પાટિયા ન ખોલવા હોય તોય ઉપર વાસમાં જયારે વરસાદ થયો હોય સારામાં સારો તો ડેમ છલકવાની અને અથવા ડેમ તૂટવાની ઓલી હોય ત્યારે ત્યારે ઈ લોકોને એના પાટિયા ખોલવા પડે છે અને સંકેત આપવો પડે છે કે નીચાણ વાળા વિસ્તાર માં હ એલર્ટ આપે છે કે નીચાણ વાળો વિસ્તાર ખાલી કરવાનો હોય છે અને એક જગ્યાએ થી બીજી જગ્યાએ એ લોકોને સ્થળાંતર કરતા હોય છે.
નદીનું કુદરતી સૌદર્ય જે છે ને એ પણ જોવાનો ખૂબ જ અદભુત આનંદ મળ તો હોય છે. એમાં પણ ખાસ કરીને જે છે સવાર ન સૂર્યોદય સમય પાણીમાં પડ તુ સૂર્ય નું પ્રતિબિંબ એ ખુબ જ સુંદર લાગતું હોય છે અને સાંજે જે સૂર્યાસ્ત સમયે પણ દ્રશ્ય જોઈએ તો એ ખૂબ જ મનમોહક હોય છે. કે ઘણા લોકો જે છે કે માત્ર સા શાંતિ મેળવવા મા ટે જ નદી કિનારે બેસવા જતા હોય છે. એટલે નદી માં પાસે બેસી એ અને એકદમ શાંતિ નો વાતાવરણ નો અનુભવ કરતા હોય છે.
હા હા તમે કીધું એ બરાબર છે ઘણા લોકો તો એ સાંજે જ્યારે સૂર્યસ્ત થાય ત્યારે કે સૂર્ય હોય ત્યારે ત્યારે અ આપડે આબુ પર જઈએ ત્યારે સંસદ પોઈન્ટ છે. એમ એ ઘણા લોકો એનું દર્શન કરવા પણ આવતા હોય છે જે સંસદ પોઈન્ટ નો નજારો જોવા માટે અને વરસાદ ની ઋતુ હોય અને થોડો થોડો સૂર્ય નીકરતો હોય. અને આહલાદાયક સુંદર ભેજવાળું વાતાવરણ હોય ત્યારે તો એ સંસદ પોઈન્ટ ને જોવાને કઈક અલગ જ હોય છે.
અને નદીમાં ઘણા બધા પ્રકારના જીવ રહેતા હોય છે જેમ કે માછલીઓ છે કાચબા છે એ મગર છે, ડોલ્ફિન છે, અને અનેક પ્રકારના બીજા જળચર પ્રાણીઓ પણ હોય છે. એટલે ડોલ્ફિન જો છે ગંગામાં પણ જોવા મળે છે અને ગંગાની જે છે ડોલ્ફિન એ ખુબ જ પ્રસિદ્ધ માનવામાં આવે છે એમ. તે ઘણા બધા પ્રાણીઓ જે છે જેના તો આપણને અમુક એવા અંદર પાણ પ્રાણીઓ રહેતા હોય એના આપણને નામ પણ ના ખબર હો એટલે ઘણા બધા એવા જીવ જંત તુ ઓ જે છે એ જોવા મળતા હોય છે.
નદી ઉપર જો આપડે એમ રસ્તાઓ હોય અને કાંઇક આપડણે જો એમ થાય કે પાણી ઘટશે તો ઘઉં નઈ વાવીએ અને એ ખેતીમાં પણ એવું જ લાગતું હોય આપડે ઘઉં નહી પાકે પરંતુ જો નદી ઉપરથી હોય તો કેનાલ કાઢવામાં આવે ગમે તે ડેમ પર થઈ તો આપણને હ સારા પિયત માટે પણ ખૂબ જ ઉપયોગી નદી છે આપણને
આજકાલ કેવું થયું છે કે નદીઓ જે પ્રદૂષિત થવાનું મુખ્ય કારણ શું છે તો કે પ્લાસ્ટિક છે કારખાનાનું ગંદુ પાણી છે ગટરનું ગંદુ પાણી હોય લોકો દ્વારા ફેંકવામાં આવતો કચરો જે છે આથી બધું આને કારણે જે છે એ પીવા લાયક પાણી જે છે રહેતું નથી અને જળચર જીવો અંદર રહેલા હોય એને પણ ખૂબ જ ભારે નુકસાન થતું હોય છે એટલે આપણે નદીને સ્વચ્છ રાખવા માટે શું એવું કરી શકીએ તો કે પ્લાસ્ટિકનો ઉ ઉપયોગ ઓછો કરવો જોઈએ કચરો પણ નદીમાં ન નાખવો જોઈએ વૃક્ષો વાવવા જોઈએ લોકોને જાગૃત કરવા જોઈએ એટલે એના કારણે શું થશે કે સ્વચ્છ આપડે રાખી શકીશું એમ
આપણે ગમે ત્યાં એ જગ્યા જાશું બગીચા જશું બસ સ્ટોપ જશું ગમે ત્યાં. પણ બધી જગ્યાએ જો અસ્વચ્છતા ન વાતાવરણ નહી હોય. તો તમારે ગંદકી ફેલાવાની જ છે અને અનેક રોગોના ઘરે બની જઈશું એટલા માટે આપણે સ્વચ્છ ગમે તે જગ્યાએ આપણે સ્વચ્છ રાખવું જ જોશે. આપડે ઘર કેમ સ્વચ્છ રાખીએ છીએ એમ.
હા અને એમાં પણ વરસાદમાં નદીઓ જે છે એ રૂપ જ બદલાઈ જાય છે કેમ કે ભારે વરસાદને કારણે જે છે. પૂર પણ આવી શકે છે તો પૂરથી જે છે વધારે પ્રમાણમાં નુકસાન પણ થઈ શકે છે તો રસ્તાઓ છે પાાર્ક છે. આ બધા પર પણ અસર જોવા મળતી હોય છે તો આજે આપણે ઘણી સારી એવી નદી વિષ પર વાત કરી લીધી તો ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે તો આભાર તમારો.
હા હા આભાર તમારો.